હલો
તું ભરો છો ભાઈ મજા માં
હા બસ મજામાં તમે શું કરો છો?
કઈ નઈ હું બેઠો તો અમાર સોસાયડી ના ગાર્ડન માં.
અચ્છા અચ્છા અત્યારે ક્યાં છો ગામડે કે સિટીમાં
હા ના હું ગાંધીનગર
અચ્છા અચ્છા બરોબર કેવું છે ત્યાં
બસ ચાલે રાખે કેવું હોય સિટી નું જીવન તો બોલો ભાગ દોડી વાળું એકદમ જીવન
હા સિટી ના જીવન કરતા તો ગામડામાં મજા જ આવે છે
એવ એમ તમે કઈક શિફ્ટ કરવા કેતા હતા પેલું નથી કઈક પાલનપુર જવા ગેતા હતા
અમારે શિફ્ટ કરવાનું હતું પણ એવું છે કે થોડાક દિવસો પછી કરવાના છીએ એટલે અત્યારે જેટલો ટાઈમ મળે છે અહીિયાયા સ્પેન્ડ કરવાનો તો જીવીએ છીએ અત્યારે
એવું એમ
હા
હા હા બરાબર બરાબર પણ આમ અ રોડ ના બોર્ ને બધું કમ્લેટ છે ગામડામાં તમારે
હ ના ના રોડ ને એવું તો એટલા કમ્પ્લીટ નથી થોડાક થોડાક ઓલા હોય છે બાકી આમ શું કેવાય મેન રોડ હોય ને એક ગામે થી બીજા ગામે જવાનો સટી વાનું એ બધા કમ્પ્ટ છે બાકી આમ જે સિટીની જેવું નહ કે. સસાયટીમાં બી કમ્પ્લીટ રોડ હોય ને અ એવું બધું ના હોય ગામડામાં ત્યાં માટી જ હોય પણ એમાં જ મજા હોય જે વરસાદ આવે ત્યારે જે સ્મેલ આવે યા એમાં વધારે મજા આવેય સિટીમાં એવી કોઈ તમને ફિલિંગ જ ના આવે વરસાદ આવે તો એ
બરાબર બરાબર એટલે અહિયાં અમારે તો જો એકદમ સરસ રૂડ હોય છે સરસ રોડ હોય ને એકદમ એક કોઈ બી બાજુ ખાડો ખરબ ચડતો ન પણ વરસાદ આવે ને એટલે રોડ ભરાઈ જાય
હા એ છે એ તો જો કે અહીિયાં પણ રે છે જોકે તમારે એસીિડી માં એ વસ્તુ છે કે ભાઈ રોડ ભરાઈ જાય પણ આમ કીચડ ના થાય અહીં કીચડ ને એવું થાય પણ તોય સિટી કરતા ગામડામાં આમ સારું રે.
હમ ખેતર ને એવ બધું હશે ને તમારે.
હા છે ને અમારા ત્રણ ચાર ખેતર છે મોટા મોટા.
એ આમ ખેતી તમે જાતે જ કરો કે કોઈને આવેલી છે.
ના અમે ખેતી મતલબ રેખ દેખ અમે રાખીએ બાકી અમે આપેલું. છે લાઈક બધું કામ તો અમારાથી થાય નહીં એટલે. આપેલું છે અમે ભાગે આપેલું છે.
એવું આમ ભાગે શું ભાગે.
હા ભાગ જો. અમુક લોકો અડધા ભાગે આપતા હોય ને અમુક લોકો પાંચમા ભાગે આપતા હોય અમે આટલા દિવસ ઘરે હતા. હતા એટલે મેં પાંચમા ભાગે આપ્યું. લાઈક મટિરિયલને બધું એમને લઈ આપી પછી બીજા બધા જે કામ હોય એમાં પણ હેલ્પ કરવાની હોય. અડધા ભાગ એવું ના હોય કે ભાઈ અડધા ભાગમાં કેવું હોય કે જમીન તમારી છે. તો પછી સામે વાળો બધો ખર્ચો કરે અને જે ધાન થાય ને એમાં તમારા ફિફ્ટી ફિફ
પચાસ ટકા ભાગ બળ્યા એમ.
હા બંનેઓમાં.
અને પેલામાં પાંચ ટકા ભાગમાં ખાલી આપડી પેલા એની મજૂરી જોય.
હા એમની મજૂરી જ હોય અને મટિરિયલને એ બધું હોય એમાં.
હા એ આપણું હોય નહી એમાં બી ભાગ જ હોય કે. તો એમને પાંચ ટકા ભાગ આપવાનો અનેને આપણે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ભાગ આપવાનો એમાં.
એ એમ.
હમ.
પાંચ પચીસ પલા. પાંચવા ભાગે તો પછી આપડે હસી ને એમને વીસ ટકા એવું ના આવે.
હા એસી ને વીસ ટકા એવું હોય પણ એ કેમાં હોય કે શું કેહેવાય ઓલું જે. અનાજને પાક્યો હોય ને એમાં.
હા હા.
બાકી હા.
અહીિયાં તો ગ્રીનરી બીનરી હશે ગામડે તો મજા આવતી હશે.
હા અહિયાં બઉ જ ગ્રીનરી હોય એના લીધે ટેમ્પરેચર બી ઓછું હોય ને. સિટી કરતા અને ગ્રીનરી તો હોય જ કેમ કે ગામડાે બધા ઝાડ વાળ વાવેલા. જો અહીંયા બધાના ઘરની બહાર બે બેઝાડ હોય ત્યાં સિટીમાં એવું ના હોય બંગલો હોય. તો એ કશું ના હોય.
હમ અહિયાં તો બંગલા ની બાર કઈ કે ઝાડુ નાનો પેલો પેલા જેવ નહ હ હતું.
હા એજ. અને હોય તો બી મતલબ સાફ સફાઈ ના બાને કાપી નાખે કે ભાઈ ગંદકી કરે છે. સાયંકલણ
હમ એજ ને.
તો.
અને પેલું રાખો છો કે નહી ઢોર ને એવું બધું.
ના મતલબ હમણાં સુધી હતા પણ પછી. કીધું ને કે શિફ્ટ થવાનું હતું તો પછી બધા કાઢી નાખ્યા બાકી. ગાયો ને ભસો હતી અમારે.
એમ કેટલી હતી.
બે ગાય હતી ને ત્રણ ભેસ હતી.
બરાબરરાબર એટલે સવાર વહેલા દોઈ ને પછી દૂધ ભરાવાનું હતું છે હે ને તમારે.
હા સવારે વહેલા અને સાંજે પણ દૂધ. દોઈને ડેરીમાં આપી દેવાનું.
એ ડેરી માં સરકારી સરકારી હોય છે.
હા સરકારી. નહીં સરકારી ડેરી બી છે અને પ્રાઇવેટ પણ છે પણ મોસ્ટલી લોકો. સરકાર એમાં જ પ્રેફર કરે કેમ કે એમાં તમને રેટ સારા મળે છે.
હમ હ બરાબર બરાબર. એટલે તમારે પેલું. આપડે એક ફાયદો રહે કે તમારે છે ને શાકભાજી ને એવું બધું મળી જાય.
હા શાકભાજી ને તમે પો અમે હમણાં શું કેવા. ઘણું બધું તમે જાતે જ વાવતા હતા. લઇક નાના નાના જે શાકભાજીઓ હોય છે ને જે જલ્દી ઉગી જાય ને જે બહ. મહેનત માંગતા એવા અમે જાતે જ કરીએ કેમ કે અત્યારે તો. ખબર જ છે કે બઉ દવાઓ અને અને એનો યુઝ કરીને શાકભાજી પકવવામાં આવે છે. કારમ કે જેટલો ઓર્ગેનિક ખાઈ શકીએ એટલો અમે જાતે જ ફોલો કરતા.
એવું એમ હમ એટલે તમાર ઘરનું શાકભાજીલે સબ્જી એટલ બને એટલે તો તમે રુધ નું ઉગાડી દેતા હશો.
હા એ પછી જો આમ ગામડામાં એ વસ્તુ છે કે. સબ્જી ને બધું તમે જાતે હોય પછી અનાજ પણ અમારું ખુદ નું હોય દૂધ લઈ અમારું. ખુદ ન હોય તો એક રીતની એ બચત કહેવાય આમ અને બીજી એ કે બધું વસ્તુ. ત સારું મળે શ. સિટીમાં તમને એટલું બધું સારું ના મળે કેમ કે બહારથી ટ્રાન્સપોર્ટ થઈ આવતું હોય અને કેવું હોય કેવું ના હોય.
હ હા અમારે અહિયાં બી એવુંજ છે. અમે ઘઉં ને બધું લૂટ ને બધું બાર થી તૈયાર લઈએ. પેલું જે પેકેટ વાળું આવે ને.
એ છે કે ભાઈ કેટલા દિવસ. જૂનું હોય ભલે એની ઉપર એક્સપાયરને લખેલો પણ એ કેટલા દિવસ જૂનું છે કેવું છે તમને એનું કોઈ ખ્યાલ ના હોય અને આ તો અમારું બધું અમારી નજર સામે બધું થતું હો એટલે અમને ખબર જ હોય એ અને પોતે ઉઘાડેલું એટલે ઓર્ગેનિક જ હોય
હમ એજ ને એ તમારે સારો ફાયદો સ્વાસ્થ્ય ના બગડે અહિયાં તો સ્વાસ્થ્ય સાથે હા સિટીમાં સ્વાસ્થ્ય સાથે ચેડા તરજ થઈ જાય
હા
હા ના પછી ગામડામાં પ એ પોલ્યુશન બી એટલું નહ એમ પછી હવે એમ સારી હવે એમ મજા આવે રવાની
હા ગામડામાં વ્હકલ ને બહુ ઓછું હોય સિટીમાં તો બધાની ઘરે ઘરે એટલા વ કરું હોય એટલે પોલ્યુશન થવાનું અને
વૃક્ષો એટલા હોય ના એટલે બધું રહેવાનું કેમ કે વૃક્ષો હોય તો એ પોલ્યુશનને એબ્ઝોર્બ કરે ગામડામાં તો જે થોડું ઘણું પોલ્યુશન થાય એ ગ્રીનરીને લીધે એબ્ઝોર્બ થઈ જાય
હમ એજ ન અહિયાં તો સાધનો તો લેવ ઘરે ઘરે લાગાવ તો ચાર પાંચ છે
હા એજ પર્સનલ વ્હકલ થઈ ગયા એક માણસ નો એક વ્હીકલ હોય
હમ એજ ને
હા
અને પછી એને પછી ફેક્ટરી ના મળ એ બધા ના મળ
હા અત્યારે તો ગામડામાં તો બહુ ઓછું હોય કે અમુક જ એવો એરિયા હોય જે ફેક કરીને આપે બાકી તો અત્યારે લોકો એની ઓલી જ કરે છે વિરોધ જ કરે કે નહી ગામડામાં અત્યારે ફેક્ટરી કે એવું નહીં જવું જોઈએ કેમ કે જે એરિયા જે થોડો ઘણો ત્યાં બચ્યો છે કે સારી રીતે રહેવા માટે એ લોકો શું કામ આપે
હા એ વાત બી સાચી છે અહિયાં હછુ મારે સિટીમાં તો ચારે બાજુ કચરો જ કચરો કચરો જ કચરો એવો હોય છે કારણ કે અહિયાં પબ્લિક વધારે ને પછી ગમે અત્યારે ગમે તે વસ્તુ ધારો કે વેપર ખાય ને રેપર ગમે ત ફેંકી દે
હમ
એ હા
એમ તો સિટીમાં જાતાં જ્યાતાં ડસ્ટબિન મૂકેલા હોય છે પણ પબ્લિક તો કેવું હોય કે ભાઈ એટલે દૂર ચાલીને ત્યાં નાખવા ના જઈએ
બરાબર બરાબર હવે તો સરકારે બધા બધા ગામડામાં બ્લોક નાંગાવવા છે તમારા ગામડામાં છે કે નઈ
અમારા ગામડામાં અમુક એરિયામાં લાગી ગયા છે ને અમુક એરિયામાં બાકી છે અમારા એરિયામાં હમણાં ચાલુ થવાના છે
એવું એમ એટલે તમે બ્લોક લાગી જશે એટલે શું વરસાદમાં બી સારું થઈ જશે
હાય એ છે પણ આમ જે શું કેવાય જે માટીની સુગંધ આવતી હોયને જે ઓલું હોય ને એ માટીમાં જ હોય પછી એ બ્લોક નાખ્યા પછી એટલી મજા ના આવે આ એ છે કે ભાઈ સાફ સફાઈ ને એ બધું કીચડ ને ના થાય પણ જે આમ ઓલી ફિલિંગ હોય ને એ બ્લોકમાં ના આવે
એ પછી તમારે ખેતર માં જવું પડે
હા પણ એવું તો હોય કે તમે રોજ ખેતરમાં જતા રહો
હા એટલે એટલે ખેતી કરો તો ખેતરમાં નથી જતો તમે
અમે રોજ રોજ ના જઈએ કેમ કે પછી અમારું ઘરનું કામ હોય ને ઓફિસ નું પણ એવું થોડું ઘણું કામ હોય તો પછી રોજ ખેતરમાં જવું મેનેજ ના થાય ને
બરાબર બરાબર સાઈડમાં કામ બી કરો છો એમ તમે
હા હું કરું છું
હમ હવે ગામડા ની પબ્લિક પણ જાગૃત થઈ ગયા હવે ધીરે ધીરે જે થોડું ઘણું મળતું હોય સાઈડમાં કામ કરતા હોય છે ઘણી બધી અ પેલી લેડીસ બી એવું કરતી હોય છે પેલો ઘાગરો ભરે ને એવું બધું કરતી હોય સિલાઈ કરે ને એ બધું કરતા હોય છે
હા અત્યારે તો ગામડામાં પણ એવું એટલું બધું નહી રહ્યું ભણવાનું બી એજ્યુકેશન માં પણ બહુ સારું પ્રોગ્રેસ કર્યું છે સ્કૂલો છે અને લોકો સિટીમાં પણ જાય છે ભણવા માટે હલો હલો